હલો. હાલો, શું કરો મમતા બેન?
કઈ નહી બસ જમીને બેઠા છીએ.
હા, તો પછી દિવાળીમાં તમારે વેકેશન કેટલા દિવસ નું પડે છે.
અમારે શિક્ષકોને તો એકવીસ દિવસ નું દિવાળી વેકેશન પડે છે.
એકવીસ દિવસ નો.
આ વખતે તો નવેમ્બર મહિનામાં દિવાળી છે ને.
હમ. બરોબર છે. તો દિવાળીમાં તમારે તહેવારોમાં શું તમે પે પ્લાન હોય છે કે તમારે શું બનાવતા હોય છે દિવાળી માટે શું તૈયારી કરવો છો તમે?
દિવાળી માં તો અમારે વેકેશન પડે એટલે અગિયારસ થી તહેવાર ચાલુ થાય. અગયારસ, બારસ તેરસ, કાળી ચૌદસ અને પછી દિવાળી. તો અગિયારસ થી અમે લોકો ઘરના આંગણામાં ને ચોખા ધોઈ થાય ને પછી તેમાં રંગોળી કરીએ, સરસ મજાના રંગો પૂરીએ. પાંચ દિવસ રંગોળી પૂરીએ. પછી એમાં દીવો જલાઈએ સવારે સાંજે. સાંજે અગિયારસના દીવા કરીએ પછી બારસના દિવસે બીને ધનતેરસ આવે ધનતેરસના દિવસે અ ધનની પૂજા કરવામાં આવે છે. પછી ઘરને શણગારવામાં છે. પછી કાળી ચૌદશના દિવસે બી પૂજા કરવામાં આવે છે. અને અ પછી દિવાળીના દિવસે બધા ફટાકડા ફોડે ને દિવાઓ દિવાઓથી ઘણો ઘરને શણગારે છે ને એવું કરે છે.
તમારે દિવાળી માં અમારે પણ એવું જ હોય છે.
હમ હમ.
મારે મેન હવે હ ચૌદશને માનવામાં આવે છે. દિવાળી પતી જાય એ ચૌદશ, દિવાળી પણ આપણો તહેવાર છે.
હમ.
પણ દિવાળીમાં
અમારે તો દિવાળી તો આવે પણ અમારે તો પંદર વીસ દિવસ પહેલા દિવાળીની તૈયારીઓ ચાલુ થાય છે. ઘરની સાફ સફાઈ કરાવે, રંગરોગાન કરાવે, પછી નવા કપડાની ખરીદી ચાલુ થઈ જાય. પછી બધું ઘણું બધું કરવામાં આવે છે, દિવાળી એટલે કે આખા વરસ પહેલો તહેવાર એટલે કે આમ મોટો તહેવાર એવી રીતે કરવામાં આવે છે.
હા, તો અમે દિવાળીમાં તમે કહ છો એવી રીતે જ અમારી તૈયારી થઈ જાય છે. કલર કલર કરવાનું કામ થાય છે. સાફ સફાઈનું કામ થાય છે. પૂજા કરવાનું આ તે ને દિવાળીમાં ફટાકડા ફોડવાનું, નવા કપડા લાવવાનું.
હા, અમારા ત્યાં ગામડાઓમાં ત લોકો છે ને ન ઢોર જે હોય છે, ઢોરને પણ રંગ કરે છે. એમના સિંગડામાં રંગ લગાવે છે. એમના શરીર પર રંગ લગાવે છે અને પછી એમને પણ અ દિવાળી કરાવે છે.
હા તો અમારે પણ ગામમાં નવા વર્ષના દિવસે અ ગયો ને નવાડે છે અને એના બીજા દિવસે ગાયને કલર કરે છે શીંગડાઓને પછી ગાય એક તહેવાર જેવું હોય છે તો એ તહેવારમાં બ બધી ગાયોની કેટલી સો એક સો એક ગાયો જેટલી હોય છે. એનામાં ગાઈઓ બધા ચાલતી હોય છે અને નીચે બધા માણસો સુઈ જાય છે અને ગાયો એના પર ચાલતી હોય છે. પણ માણસોને કશું થતું નથી એટલે આ બહુ જ એક સત્ય ગાય ગોરી ન હ તહેવાર ચાલે છે અમારે.
એલે કયા દિવસે થાય છે?
ગાયગોરી નવા વર્ષના દિવસે થાય છે.
નવા વર્ષના દિવસે અમારે તો નવા વર્ષનો એ કેમ કહેવામાં આવે છે કેમ કે કારતક અ કાર્તક મહિનાનો પહેલો દિવસ હોય છે કે આપણે ગુજરાતી મહિના પ્રમાણે કારત કારતક મહિ કારતક માસ ચાલે છે તો નવા વર્ષના દિવસ દિવાળીના બીજો દિવસ છે નવા વર્ષ માં કારતક સુદ એકમ હોય છે. કે એ નવું વર્ષ ચાલુ થાય છે. એટલે બધા અમે લોકો નવું વર્ષ નવુ વર્ષ કરીએ છીએ.
બરોબર.
બરાબર હમ. ક્રિશ્ચિયન લોકો એક જાન્યુઆરીથી નવ વર્ષ ગણે છે, પણ અમારે આપણે ગુજરાતીમાં કારત કારતક મહિનાથી ચાલુ થાય એટલે ગુજરાતી મહિના પ્રમાણે પેહલું નવું વરસ ગણીએ છીએ.
ગલીમાં તમારે તો અમારે, તમારે બધું સરખું જ છે. પણ બધા નવાવષૅના દિવસે અમારે નવા કપડા પહેરીને બધાને અને ઘરે મળવા જાય છે, સાલમુબારક કેવા જાય છે, ગળ મળે છે. પછી ઘરે આવે તો લોકોને આપણે મીઠાઈ ખવાડીએ છીએ. પછી ઘરે જે પણ નાસ્તો બનાવે છે, ખવાડે છે. તે કા પ્રેમ ભાવનો તહેવાર કહેવાય છે અને આપણું નવું વર્ષ ચાલુ થઇ જાય છે. નવા વર્ષથી અને નવું નવું કામ એ નવા વર્ષના દિવસે દુકાનોનું ઉદ્ઘાટન પણ થાય છે. હમ. કોઈ પણ સારા એવા કામ નવા વર્ષના દિવસે થાય છે. પછી, એના પછી પાંચ દિવસ, પછી લાભ પાંચમ આવે છે. લાભ પાંચમના દિવસે લોકો ગાડી લાવે છે. એટલે નવું સારું કાર્ય કર્યા કરે છે એમ.
હમ બરાબર છે. હા, અમારે ત્યાં છે ને સિદ્ધીમાં અ રજા પાડે છે, લોકો દિવાળીમાં પછી લાભ પાંચમથી નવું ચાલ કામ ચાલુ કરે છે. શુભ મુહૂર્ત તરીકે લાભ પાચમને ગણે છે હ. વેપારીઓ ચોપડા લખવાનું કામ બી લાભપાંચમથી કરે છે. અને વેપારીઓ ચોપડા જે હોય, ચોપડાઓનું પૂજન કરે છે. ધનતેરસના દિવસે
હમ. તો અમારે પણ તમારે જેવું જ બધું ચાલે છે. દિવાળીમાં દિવાળી આપણે હિંદુઓનો મોટામાં મોટો તહેવાર કહેવાય છે.
હમ.
અને તહેવારમાં આપણેે નાના થી માં ને મધ્યમ વર્ગથી માંડીને રૂપિયા વાળા લોકો સુધી બહુ સારી રીતે તહેવાર ઉજવવામાં આવે છે.
હા, એ વાત સાચી છે. પણ હ હવે, મારું મારા મંતવ્ય પ્રમાણે હવે, તહેવારોનું મહત્વ ધીમે ધીમે જાય છે, તો બધા હવે, એટલો બધો ઉત્સાહ નથી રાખતા અને બધા પોત પોતાની રીતે પોતાનો તહેવારો ઉજવે છે. પહેલા તો કેવું હતો કે બધા હળી મળીનો તહેવાર ઉજવતા હવે બધાને પ્રાઇવસી થઈ ગઈ છે. બધા પોતપોતાની રીતે ફરવા જાય છે. પછી પોતાની રીતે ઘરમાં જ ઉજવે છે અને એવું થોડું થોડું એવું જોવા મળે છે. અત્યારના સમયમાં
અમારે એવું નથી. અમારે ગામડાઓમાં બધા ગામમાં અમે આદિવાસી લોકો છે એટલે અમારે તો આદિવાસી લોકોમાં નવા વર્ષના દિવસે, દિવાળીના દિવસે અમારા એકબીજાના ઘરે જમવાનું પણ મોકલે છે અને બધું બઉુ સારી રીતે અમે મળીએે છીએ. અને સારી રીતે ગળે મળીએ છે. બધાને હજુ પણ ગામડામાં ભાઈચારાની પ્રવૃતિ રહી છે અને રહેેવાની જ છે. સિટીમાં હવે, બધા પોતાની રીતે જ રહેવા માંગે છે. એકલા જ રહેવા માંગે છે પોતાની ફેમિલી અને આપણે જેમ.
આ તો ઓકે. તહેવાર એટલે સિટીમાં એવું જ જોવા મળ્યું છે થોડાક તહેવારોથી. થોડાક વર્ષો
હા
લોકોને હવે ફટાકડા પણ વધારે ફોડવા ગમતા નથી સિટીમાં. હવે બધા ધ્વનિ પ્રદૂષણ એ કરીને. શું કરે છે, બધા થોડા ફોરવર્ડ થઈ ગયા છે.
હા તો મમતાબેન, તમે તો દિવાળીમાં બહુ સારું સારું કંઈ બનાવતા હશો ને, સાસરીમાં
હા અમે બનાઇએ છેને અમે બનાઉં એ છે મઠિયા બનાઈ એ છે ફાફડા બનાઈ એ છે ઘુ ખાખરા બનાવીએ છીએ, લાડુ, શક્કરપારા, ચકરી. પછી તો ચવાણું છે. એવું બધું બનાવીએ છીએ, મીઠાઈ લાવીએ છીએ.
તો તમારા છોક છોકરાને શું ભાવે છે આનામાંથી?
મારા છોકરાને તો બધું જ ભાવે છે, તો ગળિયું. હું ગમે તેવું આપે ને તો બધું જ ખાય છે, હોય તો બધું જ ખાય છે.
સારુ કહેવાય, અમારે પણ છોકરાને બધું જ ભાવે છે. એનું નામ ઋતુરાજ છે મારા છોકરાનું, એ બધું. બઉ જ ખાય છે, બધું ખાઈ લે છે, પણ ખાસ દેશી ખાવાનું. અ, શોખીન છે રોટલા-રોટલી. દાળ ભાત એવું બધું ખાય છે, તો બઉ જ સ્ટ્રોંગ છે. અને એકદમ હેલ્ધી છોકરો છે મારો.
સરસ સરસ સારું કેવાય
હં તમારા હૃદયનું શું છે?
એ બી સારું છે.
એ પણ હૃદય પણ બઉ જ સ્ટ્રોંગ છે એવું સાંભળ્યું છે.
હા, એ બી સ્ટ્રોંગ છે.
હમ્મ, તો દિવાળીમાં એ બધું, દિવાળીમાં એ પણ ફટાકડા ફોડે છે.
હા, એ તો ભલે બે અત્યારે તો બે વરસનો થયો એટલે એને એટલી બધી કંઈ સમજ નથી પડતી. પણ હવે આવતા વરસથી આ થોડી થોડી સમજ પડશે અવે જોઈએ
હા
ફોડશે ફટાકડા
હં, ફટાકડા ફોડશે પછી ફરવાનું જશે, નવા કપડાં આ તે બધું લાવતા જ હશો ને તમે
હા, લાઈએ જ છે એના માટે એના માટે આ વખતે મારે કસ્ટમાઈઝ એની એક સરસ મજાની ટી-શર્ટ લાવવી છે દિવાળીની એક અત્યારે તો મેં જોવ છું હવે તો ઓનલાઈન બધું કરીએ છે ઓનલાઈન શોપિંગમાંથી એના માટે હું ઓનલાઈન મંગાવું છું કપડાં હા દિવાળી માટે જ ને
હં, સારું કેવાય, તમારે પણ ઋતુરાજ માટ ટે બે ચાર ટી શર્ટો સારી હોય તો જોઈ રાખજો અને મને વોટ્સઅપ પર મોકલજો ફોટા એના તો એના માટે મંગાવીશ
સારું સારું, તમારા છોકરાની અ હાઈટ અને એનું સાઈઝ એની સાઈઝ મને મોકલાવી દેજો.
મારે છોકરો બે ફૂટ જેટલો થઈ ગ્યો હશે
અ ચેલા તમે મને વોટ્સઅપમાં લખીને મોકલાવજો એની સાઈઝ અને એનુ ઊંચાઈ
એ સારું,
હા અને અ મારે એવું કેવું હતું કે દિવાળી માં છે ને, બધા કે મોલમાં જઈ અને થી કપડાં ખરીદ બરાબર છે ત્યાં કોઈ ભાવદાર કરાવતું નથી, પણ જયારે એ લોકો એ જ લોકો જ્યારે રોડ ઉપર આપીને આવીને કોળિયા છે દીવા છે એવું ખરીદે છે. નાના લોકો જોડે ત્યારે ત્યાં બઉુ ભાવતાલ કરાવે છે આવું કેમ થતું હોય છે પ્રતિકભાઈ
આવું થવાનું કારણ એવું છે કે ઈન્ડિયામાં મેન્ટાલિટી એવી થઈ ગઈ છે. કે લોકો જ્યાં શાકભાજીની દુકાનો ત્યાં ભાવ કરાવે છે. તમે જ્યાં મોલમાં જયા છે ત્યાં ભાવ નથી કરાવતા કે ત્યાં પ્રાઈઝ ફિક્સ જ હોય છે એમને પણ માઇન્ડ માં ખબર જ હોય કે અહીંયા ફિક્સ જ હોય છે. એટલે ત્યાં એ લોકો બોલતા નથી ને જ્યાં ફિક્સ પ્રાઇસ હોતી નથી ત્યાં એ લોકો બોલે છે. અને ભાવ ઓછો કરાવ છે આ મેન્ટાલિટી આખા ભારત ની આવી જ થઈ ગઈ છે. બીજાની બીજા એવું ના હોવું જોઈએ તો જાતે જે શાકભાજી વેચે એમનો પણ ફિક્સ જ રેટ રાખવો જોઈએ, એ લોકો એ પણ ઓછો ભાવ ના કરવો જોઈએ હમણાં એ શાકભાજી જો મોલ વાળો કે મોલમાં કોડિયા વેચવા વાળો, અ કરતો હોય તો એ કોડિયા મોલ માંથી એજ પ્રાઇઝે એજ ભાવે જાય
હા એટલે એ એટલે મારે મારે પણ એના વિશે થોડું કેવું હતું. કે ભાઈ આવું થઈ છે તો એવું ના થવું જોઈએ એ લોકો પાસે બી જે ભાવ હોય એ પ્રમાણે લઈ લેવું જોઈએ એ લોકો પછી અ ત્યાં તો ભાવતાાલ કરાતા નથી નાના લોકો જોડે ભાવતાલ કરાયએ ને ઓછા પૈસામાં વસ્તુ ખરીદીે છે મને એ થોડું ગમતું નથી, અને એવું છે કે બધું સારા સારા કોડિયા, અ લોકો લાવે છે મોટા મોઘા કોળી એના કરતા આપણે નાના લોકો પાસે લેવા જોઈએ તેમને પણ થોડી રોજગારી મળી
હા તો રોજગારી મળે એટલે એટલા માટે જ અમે તો મોલ માંથી કપડાં લાવતા નથી દિવાળીમાં અમે તો દિવાળીમાં નાની દુકાન માંથી કપડા લાઈએ છીએ અને ત્યાં ભાઈ ઓળ ઓળખાણ વાળા હોય છે એટલે આપણું અ કઈ પાંચસોનો શર્ટ હોય તો ત્યાં ચારસોમાં આપે છે. હજારનું જીન્સ હોય ત્યાં આઠસો માં સાડી આઠસો માં એવું આપે છે. એટલે સારી અમારી ઓછા પૈસામાં સારી સોપિંગ થઈ જાય સારા કપડાં મળે એવું અમે જોઈને દુકાન જોઈને અમે લાઈએ છે. અને અમને બહુ જ બેનિફિટ થાય છે.
હા એટલે મારું પણ એવું જ માનવું છેક ત્યાંથી મુલનું થોડું ઓછું રાખવું જોઈએ ને દુકાનો માંથી ખરીદી
હ એ કરવું જરૂરી છે. પણ હવે સરકારનું કામ એવું છે કે હવે એ લોકા મોટા વેપારીઓ પર નિયંત્રણ રાખતા નથી એટલે એ લોકો લૂંટ ચલાવે છે. પણ કઈ નઈ દિવાળીમાં તો લોકો પૈસા ખર્ચવા વાળા ખર્ચી નાખે છે.
દિવાળી તહેવાર જ આપડો એવો હોય છે કે લોકો પૈસા